જાય છે.
હા તમારો અવાજ એકદમ ક્લિયર આવી રહ્યો છે, મારો અવાજ તમને આવી રહ્યો છે?
તો આજે ચાલ આવી રહ્યો છે તમને મારો હલો તો આજે મે તમને આપડા હિન્દુ ધર્મ અને મુસ્લિમ ધર્મ ખ્રિસ્તી જેવા ધર્મ છે. તેના વિશે હું વાત કરવા માગુ છું તો આપણા દેશો મા ઘણા બધા લોકો ઘણા બધા ધર્મો પાડે છે. હિન્દુ, મુસ્લિમ, ખ્રિશ્ચિ, જૈન ઘણા ધર્મો છે જેથી કરીને આ પડે ઘણા બળા ધ પાડીને તે અને આપડા ભારત દેશ માં ઝઘડો કરે છે. જે હિન્દુ મુસીલ મુસ્લિમ વિશે બધા લોકો થાય છે કે અમારો ધર્મ ચાલવો જોઈએ હિન્દુ લોકો કે છે મારો ધર્મ ચાલવો જોઇએ એમ બધા કોઈ ઝઘડાકાર છે તો તમારો શું છે આપડે એક એક સમાન રહેવું જોઈએ કે ઝઘડા કરવું જોઈએ?
તમે જેમ કહ્યું એમ અત્યારે ઘણા બધા લોકો છે જે ભેદભાવ કરી રહ્યા છે અને આપણે જોવા જઈએ તો જે સરકારે સત્તાઓ પર જે ઘણા બધા નેતાઓ બેસ્યા છે તે ઘણા બધા નેતાઓ અભણ છે જેના કારણે ઘણા બધા ઝઘડાઓ થાય છે અત્યારે તમે જોવા જાવ તો નેતાઓ જ ભડકાવી દે છે કે હિન્દુઓ હોય છે મુસ્લિમો હોય છે તો નેતાઓ એ એવું કાઇ સ્પીચમાં કેહેવું જોઈએ કે નેતાઓ એવું કેવું જોઈએ કે ધર્મ નથી હોતો આપણે ધર્મ વિશે ન માનીએ અને આપણે એક ભા રતીય છીએ તેના વિશે માન્યીતો તે સારો રહેશે અત્યારે તમે તો ઘણા લોકો જે એવું બધું માને છે કે જે હ જે હિન્દુ છે મુસ્લિમ છે તો તેવું બધું ન માનવું જોઈએ અને આ પણે એવું માનવું જોઈએ કે આપણે બધા એક ભારતીય છીએ પરંતુ એવું કોઈ સમજી નથી રહ્યું તો તે બાબતે હું તો એવું જ કહેવા માંગુ છું કે આ બાબતે લો કો સમજશે અને જેમ બને તેમ કરશે સારું તેટલું સારું રહેશે હું એવું માનું છું કે અત્યારે આપણે ઘણા બધા તહેવારો જોઈએ છે જે હિન્દુઓ અને મુસ્લિમો માટે સ સરખી રજા હોય છે એવું નથી હોતું કે હિન્દુઓ માટે સરકારી રજા અને મુસ્લિમો માટે અલગથી સરકારી રજા તો જે રજાઓ સર ખી હોય છે તો આપણા ધર્મો છે સરખા છે અને આપણા જે તહેવારો છે તે પણ સરખા છે તો આપણે તહેવારોમાં સરખી રીતના સરખા રહેવું જોઈએ તમારું શું માનવું છે આ બાબતે?
હા તમે કેવું ટેમ હમણાં ઘણી બધી આપણને તાજીયા આ વિશે ઘણી બધી રજા મળી છે જેમાં આપણને એવું નથી કીધું કે હિન્દુ લો કોની મનાવી શકે અને ના હોઈ સકે તે અમને આપડે રજા તો બધાને એક સમાન જ આપી છે અને આપડે એક સમાન થઈને આપડે માણસ એક જ છે તેમાં આપણું લોય છે જે બધું શરીર આપણું એક જ સમાન છે. પણ આપણેે ઘણી ઘણી બધી વાત ચર્ચાઓ પરથી આપડે ઉરાન જુુદા ધર્મો પાડતા હોય છે કે આ ધર્મો સારો હોય છે એટલે આ ધર્મ પાળવા જોઈએ વગેરે જેવી ઘણી બધી બાબતોથી આપણે
ઘણા બધા અલગ અલગ ભેદભાવ કરે છે કે મુસ્લિમ હોય તો ત્યાં હિન્દુ તયા જાય ના શકે એવી ઘણી બધી બાબતો આપડે બાળીએે છીએ પણ આપડે એવું ના કરવું જોઈએ આપડે બધા આપણા ભારત દેશમાં એક સમાન રહીને રહેવું જોઈએ આપણો દેશ પણ આગળ વધે અમણે
પાકિસ્તાન થી આપડા મુસલ મુસલમાન લોકો આવે તો આપણા દેશનો ઘણો ઝઘડો થાય છે ને લોકોને મારીલા ખવામાં આવે છે તો મારુ કેવું એવું ના કરવા જોઈએ જેથી કરીને લોકોની જાન પણ બચે અને આવું ભેદભાવ રાખવા ના જોઈએ મેં તો કે આપડે આ ધર્મ વિશે ચર્ચા ધર્મો રાખવા જ ના જોઈએ બધા એક સમાન રહીને જ રહેવું જોઈએ. એ મારું તો કેવું છે તમારે શું કેવું છે.
તમારી વાત એકદમ સાચી છે તમે જેમ કહ્યું તેમ આપણે એક સમાન રહીએ અને એક સમાન રહીને જીવીએ તો તે આપણા માટે શાંતિમય જીવન અને એકદમ ચો મય જીવાનું એટલે હુ તો એવું માનું છુ કે આપણે સારી રીતે અને શાંતિ થી જીવીએ તો તે આપણા માટે સારું રેય છે. અને જે આપણે સારી રીતે જીવન જીવિયે છીએ. તમે જેમ કીધું પાકિસ્તાન થી મુસલમાનો જે આવી જાય છે તેઓ આપણા દેશમાં આવીને ભેદભાવ ઝઘડાઓ કરાવે છે અત્યારે તમે જોવા જાવ તો દિલ્હી બંગાળ જેવા ઘણા બધા વિસ્તારોમાંથી જે બાંગ્લાદેશીઓ છે તેઓ મળી આવ્યા છે અને આપણા ભારત માંથી આ બાંગ્લાદેશીઓ મળી આવવું એ આપણા માટે ખુબ નુકસાનકારક કહેવાય છે. અત્યારે તમે જોવા જાવ તો તે પે જે મળી આવ્યા હતા તેના પહેલા જ દિલ્હીમાં હુલ્લડ થયું હતું અને જેમાં ઘણા બધા હિન્દુઓ અને મુસ્લિમોનું મોત થયું હતું તો તે આપણા માટે ખુબ જ નુકસાનકારક છે તો તેઓ આ બધું સમજે અને આવું બધું ન કરે તો તે તેમના માટે સારું રહેશે તો હું તો એવુંજ માનું છું કે અત્યારે ઘણા બધા લોકો છે જે તે આવુ બધું કરી રહ્યા છે પરંતુ આવું બધું ન કરવું જોઈએ અને જેથી કરીને લોકોને ફાયદો થાય અને લોકોને પણ નુકસાન ન પોહચે તો હું એવું જ માનું છું કે આ જે બધા બહારના દેશના જે લોકો આવીને આપણે અહીંયા હુલ્લડો કરાવે છે તો આપણા લોકોએ સાવચેત રહેવું જોઈએ. તમારે શું માનવું છે આ બાબતે.
હા તમે કીધુંતેમ બરાબર હમણા ઘણી બધી આપડા ભારતમાં લડતો ચાલી રહી છે જેમ કે બીજા દેશમાં મળીને બધા બે દેશ આ વચ્ચે સલાહ કરીને આ દેશ ને આપડે ઝઘડો કરે ને બોમ્બ બારે છે અટેક કરે તેવું આપડે ના કરવુ જોઈએ આપડે બધા એક સમાન જ છે આપડે હળી મળી ને રહેવુ જોએ પણ એવું ના હમણા ભારતથી રેન વચ સે ખુબ જ ભયંકર ઝઘડો ચાલી રહ્યો છે જેથી કરીને બધા લોકો માસુમ લોકોની પણ મૃત્યુ થઈ છે અને આપડે જાણીએ છીએ કે ઘણા બધા લોકો મૃત્યુ પામે છે અમણે. ઝઘડા માં ઝઘડામાં બધા આતંકવાદીઓ આવી ઘુસે છે અને બધા લોકોને મારી નાખે છે. તોતે તેન બીજા બીજા ધર્મ પણા પણ જે રીતનો કરે જેથી કરીને માણસ જ માણસ ની પોતાની જાન લે છે જેથી કરીને આપડે એવું ના કરવું જોઈએ અને મેં તો કે આપડે ઝઘડા કરવા ન જોયે બધા એક સમાન છે તો આપડે હળ મળીને રેહવુ જોયે. ચાલે મારો ધર્મ છે તે મે બધા ઝગડો ઘણા બધા લોકો ને નુકસાન પોહચે લોકો હાની કારક પણ થઈ શકે છે તે માં ઝગડો કરેતો કોઈ મુત્યુ પણ પામે છે. આવુ ઘણી લોકો કરતા હોય છે એટલું કરીને પછી તેમને મારે છેે એબધું વસ્તુ કરે છે તમારે શું કેવું?
તમારી વાત એકદમ સાચી છે તમારી વાત એકદમ સાચી છે. તમે જેમ કહ્યું તેમ અત્યારે આપણે જોવા જઈએ તો ઘણા બધા તહેવારો આવે છે જેમ કે ગણ આપણે તમે તાજિયા ની જ વાત કરી તો તાજિયામાં જે આપણા હિન્દુ ભાઈઓ છે તેમણે જે તાજયા ઉચકીને બધા લોકો જતા હતા તેમની માટે સરબત અને ફાઈ જેવીની સુવિધા કરી હતી જે ખૂબ જ અસરકારક છે અને ગરમીમાં તે ખૂબ જ જરૂરી છે અને તમે જેમ કહ્યું તેમ અત્યારે આપણો જે તહેવાર છે જે ગણેશ ચતુર્થી આવી રહ્યો છે તો તેમાં ઘણા લોકોને આવી બધી. કારની જરૂર હોય છે અને તે તેઓ જે મુસ્લિમ ભાઈઓ છે તેઓ પણ આપણા માટે સરરબત અને પાણીની સુવિધા કરે છે વિસર્જન વખતે તો તેમાં આપણો ભાઈચારો સામે આવે છે અને જે આપણા માટે ખૂબ જ સારૂ અને અસરકારક કહેવાય છે તો હું તો એવું જ કહેવા માગુ છું કે લોકોએ સમજવું જોઈએ. આવી જ રીતે જો ભાઈચારો જળવાતો રહેશે અને ભાઈચારો રહેશે તો તે લોકો માટે અને બધા માટે ખુબ સારૂ રહેશે તો તેઓએ ભાઈચારોમાં માનવું જોઈએ. અને આવી જ રીતે ભાઈચારો જાળવી રાખવો જોઈએ તો હું એવું માનું છું. કે ધર્મો અલગ અલગ નથી પરંતુ એક છે એવું સમજીએ અને લોકો જો સાથે રહીને સૌ મળીને જો
કોઈ તેના અંદર આવીને કોઈ દખલ અંદાજી ન કરી શકે કારણ કે અત્યારે જે બધું થઈ રહ્યું છે. તે બધું ધર્મ પરિવર્તનના લીધે અને ધર્મ જે બધા માની રહ્યા છે અલગ અલગ ધર્મોમાં તેના લીધે જ થઈ રહ્યું છે. તો તેઓ બધું સમાજતા રહે અને જો તેઓ એક જુથ રહેશે તો તેઓનું જે ફ્યુચર છે એ ખુબ જ સિક્યોર રહેશે તો હું તો એજ માનું છું. કે તેઓએ આ બધી બાબતોએ ધ્યાન દોરવી જોઈએ. અને તેઓ જો આ બધું ન સમજશે તો તેઓને ઘણું નુકસાન થશે આગળ જતા અને અત્યારના જે લોકો છે તે ખુબ સમજી નથી રહ્યા તો તેઓ આ બાબતે સમજવું જોઈએ તમારે શું માનવું છે આ બાબતે
બરોબર આજે આવી ગયા છેને આપડા માટે વડું ઘણી બધી ઘર પડી છે હિન્દુ ભાઈઓ માટે તો આપડે પણ એવું સમજવું જોએ આપણે પણ આપણે ગણેશ ચતુર્થી માટે એ લોકો ના જે તહેવાર હોય તો આપડે પણ એ લોકોને એ લોકો સાથે મળીને એ લોકોનો સેવા સારી રીતે ઉજવવા જોઈએ જેથી કરીને એ લોકો પણ આપડો જે ગણેશ ચતુર્થી નવરાત્રી છે દિવાળી છે ઘણા બધા તહેવાર આપણે ફરી મળે બધા તહેવારો એકબીજા સાથે હળી મળી ને ઉજવવા જોઈએ છે એ જ અમે કીધું આપણને તેમાં ઘણા આચાર વિચારો વળી જાય છે. અને બીજું એક એવું છે કે આપડે એવું બધો વિવાદ ના કરવા જોઈએ કે મારો હમણા ઘણા બધા વિવાદ ચાલી રહ્યા છે જેમ કે કોઈ હિન્દુ છોકરાને મુસલમાન છોકરી ગમતી હોય તો સ ના યાદ કરે એવી વાત કરે છે કે હા તમારી હિન્દુ જાતે અમે અમારી છોકરી સાથે લગ્ન ના કરી શકીએ ને એવું બધું ઘણા લોકો કરી રહ્યા છે. પણ મેં તો કેમ એવું કરવા જ ના્દિધુ જ કે આપડે જાણે છે આપણું શારિરીક છે લોહી એક છે બધું એક જ છે તો આપણે હિન્દુ ધર્મને ધર્મ વિશે ચર્ચા ના કરવી જોઈએ. અમારે તો રહેવું જોઈએ તમારે શું કહેવું છે.
તમારી વાત એકદમ સાચી છે કે તમે જેમ કહ્યું એમ તે હાલો. આપણે જોવા જઈએ તો ઘણા બધા જે અત્યારે ધર્મ પરિવર્તન કરાવી રહ્યા છે તો તેઓ આવું ન કરવી જોઈએ ઘણા બધા એવા લોકો છે જે હિન્દુ ધર્મ માંથી ખ્રિસ્તી ધર્મ તરફ વળી રહ્યા છે તે બધું તેઓ પૈસા માટે કરે છે તો તેઓએ સમજવું જોઈએ કે જો તેઓ હિન્દુ છે. તો તેઓએ આ બધું ન કરવું જોઈએ તેઓએ ધર્મ પરિવર્તન ન કરાવવુ જોઈએ ભલે તેમને પૈસા મળે છે પરંતુ જો આવું કરાવશે તો ઘણા બધા બધા હિન્દુ ધર્મ માંથી ખ્રિસ્તી ધર્મમા જશે અને તેના લીધે ખુબ ધર્મ પરિવર્તન થશે અને ખુબ ધર્મ પરિવર્તન તો તેઓએ આ બધી બાબતો ધ્યાન દોરશે અને સમજ છે તો સારું રહેશે હું તો એવું જ માનું છું કે અત્યારે જો તેઓ આવું જ કરતા રહેશે તો ઘણા લોકોને ઘણું એવું નુકસાન થશે અત્યારે તમે જોવા જાવ તો જે લોકો ખ્રિસ્તી ધર્મમાં માને છે અને જે લોકો ખ્રિસ્તી છે તો તેઓ ઘણા બધા નુકસાનને કારક પહોંચી શકે છે અને
ખ્રિસ્તી ધર્મમાં મા તો માને છે પરંતુ તેઓ પહેલા હિન્દુ હતા. અને તેઓને ધર્મ પરિવર્તન કરાવી દેવામાં આવ્યું. ત્યારે તમે જોવા જાવ તો, જે ડુંગરાળ વિસ્તારો છે. તેમાં ઘણા બધા રૂપલ ના સાઈડ જઈને. લોકો ત્યાં જઈને એવું સમજાવે છે, કે તમારે દાઆ ધર્મ રાખવો જોઈએ નહી. તમે જો ખિસુ ખિસ્સુ ધર્મ લેશો, તો તમે અમને તમે બાઈબલ જો આખી વાંચી લેશો અને જો બાઇબલ ધર્મનો પાલન કરશું, તો અમે તમને પૈસા આપીશું તમને પાંચ થી છ હજાર નો લાલચ આપીને. એમને ધર્મ પરિવર્તન કરાવી દેવામાં આવે છે અને જેના કારણે તે લોકો ઈસુ ખ્રિસ્ત ધર્મમાં માનવા માડે, પરંતુ તેઓ જે છે તેઓ હિન્દુ હોય તો, પરંતુ તે બાબત તેઓ સમજી નથી રહ્યા, તો તેઓ આ બધી બાબત સમજવી જોઈએ અને જો તેઓ આ બધી બાબત નઈ સમજશે, તો આગળ જતા ઘણા બધા નુકસાનો થઈ શકે છે. તો હું તો એજ માનું છું, કે ભઇ અત્યારે જોવા જઉં તો ખ્રિસ્ તિઓ છે. આપણે તો ચર્ચમાં જઈએ છીએ અને પગે પણ પડીએ છીએ અને બધું માનીએ છીએ તેમનું, પરંતુ જે ખિ તિઓ છે, તે આપણા ધર્મ પરિષદ મંદિર માં આવતા પણ નથી અને દીવો પણ નથી સળગાવતા અને તેઓ આપણા જે હિન્દુ ધર્મની જે બધી પરંપરાઓ છે, તે કરતા પણ નથી. અત્યારે હું એક વાત કરું મારા મિત્રની તો તેણે છે તે ખ્રિસ્તી ધર્મની છોકરી જોડે લગ્ન કર્યા, પરંતુ તે જે છોકરી છે. તે ક હિન્દુ ધર્મમાં માનવા તૈયાર જ નથી અને તે એવું જ માનવા તૈયાર જ નથી, કે જો તે લગ્ન કરીને સાસ રામા આવી છે, તો તેણે દીવો સળગાવવો જોઈએ અને તેને જે બધી પૂજાઓ છે તે કરવી જોઈએ. અત્યારે સાસુ ઓફ થઈ ગયા. એતી. તો તેને જે છાણ થી કરવું જોઈએ તે બધી લીપીને પૂજા કરવાની છે, તે પણ તેને ન કરી અને તેણે એકસો સામે જઈને બેસી પણ નઈ. તે તેનું જમવાનું પણ તે ન ખા તે તે સજ બારમુંનું પણ તે જમવાનું નહી ખાધું અને અલગથી બનાવીને ખાઈ લીધું હતું, તો આ બધી બાબત જે છે. જે ખ્રિસ્તી ધર્મ નન નો ભેદભાવ થઈ રહ્યો છે, તો તે બાબતે તમારે શું માનવું છે?
હા તમે કિધુ તેમ અવે ઘણા બધા લોકો કીટળા ભંગળ વિસ્તારમાં જાય. હ અમા ઘણા બધા કીસ્સા બની ગયા છે, કે જો તમે આ ડર માં પાડશો, તો તમારું ઘરમાં સારું રહેશે ઝઘડાની થાશે. પૈસા મલશે એવું કોને બના ને મુહમાં લાવીને, ઘણા બધા હિન્દુ હોય તેને મુસ્લિમ કરી દે. મુસ્લિમ ર્ધમ લેવામાં આવે છે. ને ખ્રિસ્તી ધર્મ લેવામાં આવે સે, એવુ બધુ ઘણા મુંહમા આવીને એવું કરી પણ દે છે, પણ અમારે ત આપડે એવું ના કરવુ જોઈએ. જી ર્ધમ સે તે જ પણ મેં તો કેવ, આપણે ધર્મ વસ્તુ માનવી જ ન જોયે. પડે એક સમાન સે, તો એક સમાન હળી મળીને રીએ. આ ડર્મ ટ ખાલી નામની વ આપડે પાડવી પણ જોયએ, ને ના પણ પાાડવી જોઈએ. એ તો ખાલી આપડી ઓળખ મળે છે, કે આપડે હિન્દુ છે, આ છે એ પણ મારે ત આમ, આનું જ તમારે સું કેવુ?
અત્યારે આપણે આ બધા ધર્મોમાં ધર્મમાં ન માનવું જોઈએ, જેથી કરીને આવું બધું ન થય. આપણે સમજવું જોઈએ. કે આવું બધું નો કરવું જોઈએ, જેથી કરીને ઘણા બધા ન કસાનો થઈ રહ્યા છે. તો આપણે આ બધી બાબતે જો ધ્યાન દોરીશું, તો આપણે હિન્દુ ઓમાં માનીશું અને જો આપણે હિન્દુ ધોયા અને હિન્દુ ધર્મમાં માનીએ છીએ. તો આપણે એવું ન કરવું જોઈએ, કે આપણે મુસ્લિમોનો અલગ ભેદભાવ રાખવો જોઈએ. આપણે ખ્રિસ્ આપડણે જે છે પરંતુ જે બીજે ધર્મના છે, તેઓ લોકો સમજી નથી રહ્યા. તો તે આપણા માટે ખુબ જ નુકસાન કારક એમ કહેવાય છે. અત્યારે ઘણા લોકો છે જે ખ્રિસ્તી ધર્મમાં માને છે, પરંતુ હિન્દુ ધર્મને નથી માનતા અને ઘણા બધા મુસ્લિમો છે, જે હિન્દુ ધર્મને નથી માનતા.